કેમ છો બેન?
હલો
હા અવાજ જાય છે
હા અવાજ આવે સે કેમ છો!
મજામાં તમે કેમ છો?
બસ મજામાં.
તો આપડે ચાલો ની વાત કરીએ અ આઈ ની. એ આઈ માં અત્યારે જેટલું એટલું ફાસ્ટ ડેવલપમેન્ટ- થઈ રહ્યો છે ને કે આપણા જીવન ન એક એવું હોય ને કે એક- મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે એ આઈ. તમે ક્યાં પણ જોવો તો એ આઈ નું એટલું વધારે ઉપયોગ થઈ રહ્યું છે- કે તમે જોઈ શકો કોઈક ઓફિસમાં તો એ વધારે - ઉપયોગ થાય તો તમે એઆઈ વિશે મને કઈક માહિતી આપશો?
હા એઆઈ તો આજકાલ આપણે કહેવાય ને કે રોજ બરોજ ની જિંદગીમાં ઉપ- ઉપયોગ કરવા માટે આવી ગયું જેમ કે આપડે- આપડે પેલા માણસ ની મદદ લેતા હતા એમ હવે આપડે એની મદદ લઈએ છીએ. એ આઈ એટલે આમ તો આર્ટિફિશિયલઈ - ઇન્ટેલિજન્સ છે જે કામ તો માણસની જેમ જ કરે પણ એક જાતનું મશીન કે- કોમપ્યુટરલ. જેમ આપણે એ આઈમાં ચેટ જીપીટી નો ઉપયોગ કરીએ છીએ ગૂગલ જેમીન આઈ નો ઉપયોગ- એનો ઉપયોગ આપણે નોકરી શોધવા માટે- રેસીપી માટે પછી ફોટો એડિટ કરવા કે ઘણી બધી વસ્તુ માટે કરીએ છ છે એઆઈ ના ફાયદા એ છે ગેરફાયદા એ છે અને રોજિંદા જીવનમાં ઘણી બધું ઉપયોગી બી થઈ જાય છે આપણને
હ એ વાત તમે સાચું કીધું કે અત્યારે જેટલું કામ આપડે જયારે ફોન મોબાઈલ છે ને જયારે પણ ખોલીએ ને તો એઆઈ ના વિષયમાં એટલું બધું માહિતી આપે આપણને આપે કે કઈક એવું એવું હોય ને કે કઈક પણ માહિતી તમને આપી શકે જેમ કે તમે અત્યારે કીધા કે કોઈ પણ એવું વસ્તુ હોય જે આપણને ખબર ના હોય કે એવું લઈ લો કે એક મેડિસિન છે એના વિશે આપણને કઈક માહિત તે એટલું ખબર નહ કે શા માટે આ ઉપયોગી હૈ તો તમે ત્યાં તરત જ તમને બતાવી દેસે કે શા માટે ઉપયોગી છે છે એનો ફાયદો શું છે એનો ગેરફાયદો શું છે એ ક્યારેક આપણને ઉપયોગ કરવો જોઈએ ક્યારેક આપણને ન ઉપયોગ કરવો જોઈએ એમ હોય ને કે આપણા રોજિંદા જીવનમાં એક અહેમ ભૂમિકા નિભાવે છે તો આપણને એનો ઉપયોગ પણ સારી રીતે કરવો જોઈએ જી કેમકે જેનો ફાયદો હોય એના તો ગેરફાયદો હોય તમે જોઈ શકો કે અત્યારે એટલું બું અ મિસયુઝ થઈ રહ્યો છે એઆઈ ન કે તમે કો કોઈના કોઈના પણ ફોટો લઈને કોઈના પણ એવું હોય ને કે એમાં એડિટિંગ કરી અનેને એવું ગંદુ ગંદુ કોઈક ફોટો બનાવી આપે ને કોઈક એવું વાયરલ કરી દે એ બધું તો તમે મોબાઈલમાં જોઓ જ છો
હા ઈ વાત તો તમારી બહુ સાચી છે એઆઈ ન છે ને નુકસાન બી છે આપણને એઆઈમાં તમારે છે ને ફોટા અપલોડ કરતા પેલા વિચારું કરે છે આમ તો ફોટો આપડણે એડિટ કર હોય ત્યારે આપણને બહુ ફાયદો સાબિત થાય ઘણી વખત આપડણે એમાં આપડું બેકગ્રાઉન્ડ બદલીને બી અપલોડ કરી શકીએ છીએ આપડા ફેમિલી સાથે કે સાથે પણ એ ઘણી વખત આપણને કેને સામે વાળા ને આપણે છેતરવામાં બી સાબિત થાય છે ઘણી વખત લોકો આપડો ફોટો નો ઉપયોગ બેકગ્રાઉન્ડ બદલીને અથવા પાછળની જે અ ફોટોની પાછળનું જે જગ્યા હોય એ બદલીનો ફોટો અપલોડ કરે તો આપણને એમ થાય કે આ વ્યક્તિ આ જગ્યા જોઈએ છે. પણ ખરેખર એવું હોતું નથી. અને એ જ ફોટો એકવાર એઆઈ માં અપલોડ થઈ જાય પછી ઘણી વખત લોકો એને બીજી જગ્યાએ બીજી રીતે તે યુઝ કરે છે. હમણા આમ ફોટાને એડિટ કરવા માટે ઘણી વખત સારું બી સાબિત થાય છે પણ આ જે ફોટો હ એ સોશિયલ મીડિયા પર એક વાત જતો રહેે છે એઈ પાસે પછી એનો બીજી રીતે બી મિસયુઝ કરી દે છે. જોકે એ આઈ આપણને ઘણી વખત ઘણા જે અત્યારે લોકો જે ભણીને નીકળે છે એને નોકરી શોધામાં ઘણો મદદ સાબિત હોય એઆઈ ની મદદથી એ લોકો પોતાનું રિઝ્યુમ બનાવે છે બાયોડેટા બનાવે છે અને પછી નોકરીમાં કઈ રીતે અપ્લાય કરવું અને ક્યાં અપ્લાય કરવું અને ઇન્ટરવ્યુ માટે કઈ રીતે તૈયાર થવું એ પણ મદદ કરે છે એઆઈ એમને ઇન્ટરવ્યુ માટે જે કે પ્રશ્નોત્તરી તૈયાર કરી આપે છે ક્વેશ્ચન આન્સર કે તમને એઆઈ એક ઇન્ટરવ્યુમાં શું સવાલ પૂછવામાં આવશે અને તમારે શું જવાબ આપવો એમાં એ આઈ તમને ઘણી બધી રીતે મદદ ઘણી વખત એનાથી તમને એક સારી નોકરી બી મળી જાય છે.
હા એ વાત તો તમે સાચી કીધી અત્યારે એવું છે ને. કે તમે જોઈ શકો કે મનોરંજનના ક્ષેત્રમાં પણ છે ને એઆઈ નો વધારે ભૂમિ કા આવે છે જેમ કે એઆઈ જનરેશનનો ઉ ઉપયોગ હોય ને એ ફિલ્મોમાં, ગીતોમાં, વિડીયોઝમાં એનિમેશન અને ગેમ્સ બના હા પણ આપણને મદદ કરે છે કેમ કે સોશિયલ મીડિયા પર એવું છે ને કે અ
આકર્ષિત ફોટોઝ આ ને પોસ્ટને વિડીયો તૈયાર કરવામાં આવે છે અને એઆઈનો ખુબ જ ઉપયોગી એવું હોય ને કે સાબિત થઈ જાય છે કે એ આઈનું અ એવું મહત્વપૂર્ણ ભૂમિકા છેકે તમને લાગે જ નઈ કે આ ડિઝાઇન કરીને તમે નાખેલું છે જેમ કે અત્યારે એવું છે એટલું બધું વિડીયોઝ એડિટિંગ કરીને અ એઆઈથી એડિટિંગ કરીને એટલું બધું. ફોટોસને વિડીિયોઝ નાખે છે ને કે એમાં જ એ લોકો વાય વાઈરલ થઈ જાય છે જેમ કે એનો લાભ તો છે જ પણ ગેરલાભ ભી છે. તો આપણને કઈક એવું લાભ સાંભળીએ જેમ કે ઓછા સમયમાં હોય ને કે વધારે કાર્ય પૂર્ણ કરી આપે. ને પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ અભ્યાસ સરળ બનાવી દે. વિવિધ ભાષાઓની માહિતી સરળતા અ સરળતાથી આપણને આ તેને વ્યવસાયમાં એવું હોય ને કે ઉત્પન્ન ક્ષમતા વધારે છે. તો આપણને એવું ન કે એ આઈનું. અ દુરઉપયોગ કરવો જોઈએ કેમકે આપણે જોઈ શકીએ કે અ જ્યારે આ કે ઓફિસનું વાત કરીએ તો એવું હોય ને કે જયારે તમે કોઈક એવું માહિતી તમને નથી મળતું છે જેમ કે આ અ ડાટા એડિટિંગનું લઈ લો તો ડાટા એડિટિંગનું એમ છેને કે જયારે તમને ન ખબર પડે ને ત્યારે કે એમાં એ આઈ માં ચેટ જી પી ટી માં તમે નાખોને કે થોડુંક માહિતી આપો તો એ એટલું બધું તમને માહિતી આપી તેને કે એ તમને બોઉ સરળ બની જાય એ કામ કરવા માટે.
તો તમે ક્યારેક એવો યુઝ કરો છો કે તમે કોઈક માહિતી તમને મેળવવાનું હોય ને પછી એ આઈ થી તમે મદદ લેવ છો.
હા મને તો ઘણી બધી રીતે એ આઈ મદદ ફૂલ રહ્યું છે જયારે મારે કોઈ અ નવી જગ્યાએ જવું હોય તો હું એ આઈ ના મદદથી આખી મારા આખા દિવસનુ પ્લાનિંગ કરી આપ તે છે ને એ જગ્યા વિશે પૂરે પૂરી જાણકારી મને એ આઈ આ આખુ પ્લાનિંગ સાથે બનાવી આપે છે હું એ આઈ માં માત્ર અપલોડ કરું કે મારે આ જગ્યાએ જવું છે ફરવા માટે તો ત્યાંનું વાતાવરણ કેવું છે અને ત્યાં જવાનું કઈ રીત તેને આવાનું કઈ રીતે એ પૂરેપૂરું મને એ આઈ બનાવી આપે છે. કેમ કે મારે વા જે જવાનું હતું ફરવા માટે તો મને એ આઈ એ અહીંથી ત્યાં કઈ રીતે જવું એ બસની સમજ બસ ની સુવિધા બસમાં કેવી રીતે જવું અને ત્યાં પહોચ્યા પછી ફરવાની સ્થળોનું આખું મને લિસ્ટ બનાવી આપ્યું. અને ત્યાં આગળ રેહવાની જમવાની ખાવા પીવાની સુવિધા સાથે મને એ આઈ એ હેલ્પ કરી. અને એ વિશે બી મને એને ડીપમાં બી આખું ઊંડાણમાં બધું પૂરું પાડ્યું. જેથી કરીને મને બહુ ફાયદો સાબિત થયો હતો મારી માટે. કે આખી મારા જેે ફરવા જવાની હતી બે દિવસ ની ટ્રિપનું પૂરે પૂરે એને મને પ્લાનિંગસ સાથે સમજાયુ કે કેટલા વાગે ક્યાં જવું અને કઈ રીતે જવું એ પ્લાનિંગ સાથે મને બતાવ્યું હતુ. કે અમુક સમયે અમુક જગ્યાએ તમને જાઓ તો તમને વસ્તુ જોવા મળે કે ના મળે.
હા એ વાત તો તમે સાચી ને પછી આપડે જયારે એવું હોય ને કોઈ ગેસ્ટ આવે ઘરમાં જો તમારે તમારી પાસે અમુક વેજીિટેબલ આ રય એને પછી એમાં ચેટ જી પી ટી માં તમે નાખો ને કે મને એ સબજી નો કે કંઈક કંઈક પણ એવી રેસ સીપી હોય જેમાં એનો ઉપયોગ હોય એ વેજીિટેબલ નો તો તમને એ લિસ્ટ આપી દઈ કે આ આ બધું સબ્જી વેજીિટેબલ નું તમે શાક બનાવી આપો અને એ બધું ને પછી બાળકોનું જયારે આપણે વાત કરીએ તો બાળકો માટે શું હેલ્ધી ને શું પ્રોટીન એમાં હોવું જોઈએ એ બધું જ આ હોય ને કે એવું ભોજન નું તમને લિસ્ટ બનાવી આપે કે બાળકોને શું ખવ ડાવવું જોઈએ કેવી રીતે એનું લાલન લાલન પાનન કરવું જોઈએ એ બધું ડિટેલ તમને આપ એ ચેટ જી પી ટી ચેટ જી પી ટી.
હા ચેટ જી પી ટી નો એ ફાયદો ઘણો છે ચેટ જી પી ટી મને એમાં ઘણી મદદ કરે છે રેસીપી માં. જયારે મારે કઈક નવું બનાવવું હોય અથવા કઈક નવું ટ્રાય કરવું હોય તો બાળક માટે હેલ્ધી છે કે નહિં એ મને ચેટ જી પી ટી તરત જ બતાવી આપે છે કે તમે એમાં શું વસ્તુનો ઉપયોગ કરશો તો બાળક માટે હેલ્ધી રહેશે એમાં કઈ વસ્તુ કરવી તો બાળકને નુકસાન બી નહી કરે અથવા એને આ સ સ્વાદમાં બી ટેસ્ટી બનાવી આપશે તો ચેટ જી પી ટી મને ઘણી બધી રેસીપી બ તાવી છે અથવા ઝટપટ રેસીપી બનાવી હોય તો ચેટ જીપીટીમાં ખાલી સર્ચ કરી સર્ચ બારમાં જઈને કે બાળકો માટે ઝટપટ અને ટેસ્ટી રેસીપી તો ફટાફટ એમાં આવી જાય છે એમાં જરા બી વાર બી નથી લાગતી તમને જલ્દી અને એમાં અલગ અલગ અલગ ટાઈપની રેસીપી બતાવે છે. તમે વેજીટેરિયન હોવ તો તમને વેજીટેરિયન નોન વેજીિટેરિયન શાકાહારી તો શાકાહારી શાકાહારી ન હો તો એ પ્રમાણે તમને રેસીપી એ બતાવે છે.
તો આ બધું તો આપણેે ફાયદા હોય એના જાણ્યા પછી ગેરફાયદા એવું છે કે જો તમે કોઈક ફોટો એવું લો ને એનું ખોટું માહિતી ફેલાઈ શકે ને પછી નકલી ફોટો તો વિડીયો અને સમાચાર તૈયાર કરીને લોકો ગેરમાર્ગો દોરી શકાય છે જેમ કે કેટલીક નોકરીઓ એવું હોય ને કે માનવ શ સશક્તિકરણની જરૂરિયાત ઘણી ઘટી શકે છે જેમ કે વિદ્યાર્થીઓનો જો માત્ર એઆઈ એઆઈ પર આધારિત રાખે તે તેમની વિચાર શક્તિ અને સર્જનાત્મક હોય ને કે એના પર અસર પાડે છે જેમ કે જયારે આપણે પોતે જ ન વિચારીએ ને તો એવું લાગે કે બધું તો એઆઈ કરી જ આપે આપણને તો આપણને વિચારવું વિચારવું કેમ જરૂરી છે તો એ બધું ના કર વુ જોઈએ થોડુંક એવું હોય ને કે પોતાનો પણ ઉપયોગ કરીને એવું સમજવું જોઈએ. એ બધું એવું નથી કે તમને શહેદ જીપી જે માહિતી આપી ક્યારેક એ અ એવું હોય ને ખોટું પણ સાબિત થઈ જાય. તો એ બધું ચોક્કાસને આપણે કરવું જોઈએ કે એ બધું જે માહિતી આપ્યું છે. એ સારું છે કે નથી એ બધું આપણને પણ ચકાસવું જોઈએ.
હા ઈ વાત તો તમારી પૂરેપૂરી સાચી ખબ કરે છે આપણે વિચારવાની વિચાર ક્ષમતા ઓછી કરી નાખે છે જે આપણે આપડી રીતે વિચારી ને કરી એ નથી કરતો.
હા તમારી સાથે આ એઆઈ વિશે વાત કરીને મને ખુબ જ આનંદ થયો. તમને ખુબ ખુબ આભાર કે પણ મેં પોતાનો સમય મારા માટે કાઢ્યો
હા મને પણ તમારી જોડે વાત કરવાની ખુબ મજા આવી.